શું કરે.
હલો રમેશભાઈ બોલો.
બસ બસ મજામાં છીએ તમે શું કરો કહો.
બસ આ જોવું ને ભરતી આવી તી તો વાંચવા બેઠા હતા.
તૈયારી ચાલુ છે એમને.
હમ તૈયારી ચાલુ છે થોડી.
અચ્છા અચ્છા કઈ પોસ્ટ આવેલી છે તમારે.
હમણાં જોવા જઈએ તો વાયરલેસ પીએસઆઈની પોસ્ટ આવી હતી. કોકંદર આઠસો નેવું જગ્યા હતી.
બરોબર છે બરોબર છે.
એના માટે પ્રિપેરેશન કરે છે આઠસો નેવું.
આઠસો ને નેવું તો તો બહુ મોટી ભરતી કહેવાય.
હા ભરતી તો ઘણી મોટી કહેવાય.
હમ હમ તો એના માટે ટ્રાય કરાય હો.
હા એ ટ્રાય ચાલુ જ છે હાલ તો જોુઓ ને બધું વાંચી લેવા બેઠો છું એ આઈ નું વાંચી રહ્યો છું હાલે. મશીન લર્નિંગ અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ
બરોબર છે બરોબર છે ના ના. તૈયારી કરો તો શું અત્યારે ઘણી બધી ભરતીઓ આવે છે. તો એ ગાધામાં મેળ આવી જાય અને ગવર્મેન્ટમાં જોબ મળી જાય તો બેસ્ટ તો ત ફ્યુચર સિક્યોર થઈ જાય આપડું એકદમ
હા એ વાત તો તમારી સાચી હ હું એ જ ટ્રાય કરી રહ્યો છું કારનું. કેવું કે મેં હવે આઈટી કરેલું છે અને હમણાંથી આઈટી. કે ભરતી આવી જ નથી એમ ગવર્મેન્ટમાં લાસ્ટમાં પાંચ સાત વર્ષ બેજ ભરતી એવી છે કે આઈટી ની આવેલી છે એનો ત્યાં સમય હું ભણતો હતો.
બરોબર છે બરોબર હા તમારે કોલેજ ચાલુ છે ટાઈમે લગભગ આવ્યો છે ને એક બાદ હવે જ ફરતી આવી છે. એટલે જ મને લાગે છે આવડી મોટી ભરતી આવી છે. તો અહી એમાં શું પાવું ખબર કે તમારે હાલમાં સાઈબર સિક્યોરિટીને લગતી બહુ ઘટનાઓ ઘટે છે સાયબર ફ્રોડ નેવું બહુ થાય છે. અને પોલીસમાં હા અને પોલીસ માં એપ્લડેશન ની જરૂર છે. એટલે આની તો હવે ફરતી પડશે જ મારા ખ્યાલથી ફિવાર પણ.
મને લાગી રહ્યું છે કે હમણા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ એક વખત તેર હજાર પાંચસો ની ભરતી ને કીધું હતું. કે બે હાજર સત્યાવીસ માં પોલીસ વિભાગમાં તેર હજાર પાંચસો ની ભરતી આવશે. હવે એમાં અમે જોઈએ કે આમાં કેવું છે એટલી વાયરલેસ સ્પેસ એની ભરતી નથી. અંદર એસ આ ઈ ની પણ ભરતી છેટલે ટેકનિકલ ઓપરેટરની. વાયરલેસ પીએ ન બે કમ્બાઈનમાં છે.
તો આના પેપર અલગ અલગ રહેશે કે એક જ પેપર રહેશે.
ના આમાં કેવું છે કે પેલા બે હાજાર બાવીસ માં જયારે પેપર લીધું હતું વાયરલેસ પી એસ ઈ ટીઓ નું ત્યારે બંનેના પેપર અલગ હતા. અને અંદર કહું કે માર્કસ પણ અલગ અલગ હતા કે વાયરલેસ પી એસ આ ઈ માં બસો નું પેપર હતું. અને સા પંચોતેર માર્કનું કોમ્પ્યુટર બેઝ હતું. અને ટીઓમાં ખાલી એકસો પચ માકનું જ હતું ડાયરેક લાગી જાવ અને પચાસ માર્કનું કોમ્પ્યુટર બેઝ હતું.
અચ્છા અચ્છા એવું છે એમને.
પણ આ વખતે સરકારી કીધું એવું કે બંનેની એક્ઝામ ભેગી લઈએ એકસો વી માકને બસો માર્કનું પેપર અને પછી પેલા જે એટલા એકસો બતેર જણા આવે એ વાયરલેસ પીએસ એમાં લાગશે. પછીના જે સાતસો છસો અઠ્ઠાણું જેડા વધ્યા છે એ હવે એ એમાં ટીઓમાં લાગશે.
હા એટલે મારા ખ્યાલથી મેરિટ મુજબ જ હશે કે તમારો મેરિટમાં હાઈ રેન્ક હોય એ પ્રમાણે તમને પોસ્ટ ફાળવવામાં આવશે. બરોબર છે બરોબર છે હા હું સાચી વાત હું એ લગભગ ગણો ને બે વર્ષથી તો મારે પ્રિપેરેશન ચાલુ છે અલગ અલગ પોસ્ટ આપી છે. એમાં એક બે માં ઇન્ટરવ્યુ પણ આવ્યું છે અને ફાઈનલ જેવું જ કહી શકાય એટલે એમાં કેવું છે કે નવા આપડે અધ્યક્ષ સાહેબ શ્રી આવ ને. એમનો વિચારસરણી એવી છે કે બધી એક્ઝામોને એક જ પેપર અંદર્ગત લાવ એટલે શું કે સરકારી ખર્ચમાં પણ થોડું ઓછું થાય. અને વિદ્યાર્થીઓને પણ બહ એક સાથે મોટી ભરથી આવે તો એમને પણ સારો મોકો મળી રહે.
બરાબર એટલે આમાં કઈ કઈ ભરત તેવો નું તમે કેવો કે કમ્બાાઈન કરી શકે આ બધા.
આમાં ને આમાં તો જોવો ને લગભગ આ છવ્વીસ સાતે એક્ઝામ લખી છે આમા કેવું હોય કે અમારે ટોટલ ત્રણસો માર્ક નું પેપર હોય બરોબર એમાં બસો માર્ક નું તમારે રિલેટેડ ફિલ્ડનું હોય ધારો કે સિવિલ એન્જિનિયરિંગ કરતા હો એનું હોય તમે આઈટીનું કરતા હોય તો ટી નું હોય અને સો માર્કનું જી એસ નું કોમન પેપર રહેશે જેમાં ઇતિહાસ છે બંધારણ ભૂગોળ ગણિત એ બધા સામાન્ય અભ્યાસ ના વિષયો પંદર પંદર માર્કનું વેટેજ સાથે સો માર્કનું પૂરું થાય. એવી રીતે સો માર્કનું પેપર આવે છે એટલે આમાં કેવું કર્યુ કે પેલા અલગ અલગ એક્ઝામ લેતા દરેક નું તો હવે જે છવ્વીસ કે સત્યાવીસ પોસ્ટ જી પી એસ સી કન્ડક્ટ કરે છે. એનું સો માર્ક નું જી એસ નું પેપર કોમન કરી દીધું. એટલે છવ્વીસ સાત જે એક્ઝામ છે એમાં બા બધે બધા જે લગભગ છવ્વીસ પોસ્ટના છે ઉમેદવારો એ એક જ સો માર્કનુ કોમન પેપર આપશે અને પછી ટેકનિકલનુ રિલેટેડ અલગ અલગ દિવસે એમને જે જે તે સમય સંદર્ભ તારીખ ફાળવેલો છે એ દિવસે આપી દે શે એ પ્રમાણે એમનું મેરિટ ગણાશે.
બરાબર છે એટલે આમ મે આમાં જોયું તુ કે આમાં કેવું છે કે ટોટલ કદાચ મારા ખ્યાલથી ચોત્રીસ એક્ઝામ લેવાય છે છવ્વીસ સાથે એમાં જે ક્લાસ વન અને ટુ ની એમાં અમારે મારા ફિલ્ડની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની એક ભરતી છે આઈસીટી ની જે નગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગે એવું લાગે છે. એમાં નવ જગ્યા છે. એનું પણ પેપર છવ્વીસ સાતે જ છે. અને એનું ટેકનિકલ રિલેટેડ પેપર છે એ પાછું ચાર દસે છે બે ત્રણ મહિના રહીને એટલે મને એવું લાગે છે તમારું પેપર પણ એવું જ હશે કે એ ટાઈમે એ હોય શકે બધાનું કારણ કે ઘણી બધી અંદર પોસ્ટો છે. સિવિલને લગતી એકાઉન્ટને લગતી
હા સાચી વાત છે મેડિકલ વાળાની છે એમ કરતા ઘણી બધી પોસ્ટો છે, તો તમારે આ ધારોકે જીએસ નું પેપર છવ્વીસ તારીખ આપો અને પછી રિલેટેડ ટેકનિકલ ફિલ્ડ નુ મોડા હશે એમ
હા ટેકનિકલ ફિલ્ડ ન મારા ખ્યાલથી ત્રણ કાટો તો બે મહિના રહી ને ચાર દસે છે. હવે એમાં કેવું કે જીસનું પેપર તમારે તો હશે તો કે તમે જીએસનું પેપર આપી દીધુ, પછી ટેકનિકલનું પેપર આપવાનું અને પછી બંનેના માર્ક્સ કમ્બાઈન કરીને જે આવતા હશે એમનું પછી ઇન્ટરવ્યુ આપડે કદાચ આઈ થિન્ક ડિક્લેર થાય છેને, અંદર
હા આમાં પછી એવુ, જશે કે બેનુ મેરિટ બની જાય મેરિટ બનેને પછી આન્સર કી આવે આન્સર કી આવીને પછી તમારે શું કહેવાય કે ઇન્ટરવ્યૂ માટેનુ લિસ્ટ જાહેર થાય કે આટલા આટલા ઉમેદવારો સફળ થયેલ છે, ઉમેદવાર ઇન્ટરવ્યુ આપવા બાબતે તો પછી એની તારીખ આપે એની તારીખે તમારે ઇન્ટરવ્યુ આપવાનું પછી એના એક બે મહિના રહી અને બધું માર્સ કમ્બાાઈન થઈ. અને છેલ્લે તમારું ફાઈનલ મેરીટ લિસ્ટમાં નામ હોય, તો તમને જોબ મળી જાય.
અને આમાં મેં ઇન્ટરવ્યુ માં એવું સાંભળ્યું છે છે, કેમ કે હમણાં હું તૈયારી કરતો તો એમાં એક સરે હમણા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું સાયન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ નુ એમા ક્લાસ વન ટુની પોસ્ટ હતી ટોટલ ચોપન જગ્યા હતી. અને ચોપન જગ્યામાંથી એમનો ચોથો નંબર આવ્યો છે એમને પેનલમાં એવું છે, કે ઈન્ટરવ્યુ પેનલ માં કદાચ પાંચ જણા બેઠા હોય છે કા તો ચાર જણા એવા બેઠા હોય એ બધા આઈએસ લેવલ ના અંદર બધા બેઠા હોય. જીપીએસસી લેવલ ના બધા માણસો અંદર બેઠા હોય છે, એમાં તમારે શું કેવુ
કેવું હોય ધારો કે તમે જે તે ફિલ્ડ ના હોય, ને તો એ ફિલ્ડના બે એક્સપર્ટ હોય.
અચ્છા
એને લગતા કોઈ યુનિવર્સિટીના પ્રોફેસર હોઈ, શકે કોઈ ઊંચા પદ વાળા વ્યક્તિને પણ બોલાવે છે, પરંતુ કેવું કે એજ ફિલ્ડ ના હોય ને રિલેટેડ એમને બોલાવવામાં આવે અને એક એસસી ના ચેરમેન સાહેબ શ્રી અંદર બેઠા હોય. અને બે એમના સિવાય બીજા અન્ય બેઠા હોય એમ કરીને ટોટલ પાંચ વ્યક્તિઓ બેઠા હોય. એમાં ટોટલ ત્રણ જ જણા ક્વેશ્ચન કરે આમાં તમે કેવું કે જેવા આ ઇન્ટરવ્યુ ની અંદર રૂમમાં ગાવ ને એટલે તમને પેલા પાંચ મિનિટ ફ્રી કરી દે એકદમ કે આ ત્રણ જ ક્વેશ્ચન પૂછવાના છે અને બે વ્યક્તિઓ ખાલી બેસે છે.
આ તો એમાં એવું હોય કે તમારું ઇન્ટ્રોડક્શન એ પેલા લે છે, કે ઇન્ટ્રોડક્શન નથી લેતા કારણ અમે ક વિડીયોમાં મેમે એવું જોયેલું છે. કે તમે ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન આો છો કે તમાર નામ બોલો કે તમે ક્યાંથી અભ્યાસ કર્યો છો. ક્યાંથી તમે ક્વલફિકેશન મીન્સ કર્યું છે ક્યાં તમે રહો છો સમા જોબ કરો છો. અને અમુકમાં એવું કેહે છે કે તમારું જે તમાર પર્સનલ ઈન્ફોર્મેશન હોય, ને એ તમારે નહીં હાલવાની કારણ કે જો તો તમે પર્સનલ ઇન્ફોર્મેશન તમારી શેર કરીને તમે ઇન્ટરવ્યુમાં તમારા ઇન્ટ્રોડક્શનમા પર્સનલ ઇન્ફોર્મેશન લએ તો કડ્પ ઓફ કોર્ટ લાગે તો એનું શું કેવુ, તમારુ
હમ એ પણ સાચી વાત છે, આમાં કેવું હોય કે જીપીએસસી કોઈ એ એક્ઝામ કન્ડક્ટ કરતી હોય ને તો જીપીએસસી માં એવો રૂલ છે કે કોઈ બી તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અંદર શેર ન કરી શકો અથવા શું થાય તે તમારી ઇન્ફોર્મેશન થી એ ઇન્ફ્લુઅન્સ થઈ શકે અને માર્ક્સમાં ચીગડા થઈ શકે એ બાબતે તમારી જે માહિતી ને ગોપનીય રાખવાની હોય છે. અને અધરવાઈઝ જે કોઈ બી મ્યુનિસિપાલટી ને લગતી એક્ઝામ હોય ધારો કે ઈ એમસી છે કે જીએમસી વોટ એવર એમ કોઈ બી આર એમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એ બાબત એક્ઝામમાં એમાં એવું નથી હોતું એમાં તો તમારી બધી ડિટેલ પહેલાથી જ એમના કાગળ ઉપર ટેબલ ઉપર પડેલું હોય છે કાગળમાં લખી અને એ પ્રમાણે તમને પ્રશ્નો પૂછતા હોય છે પણ જીપીએસ છે ને એ બાબતે સારું છે. કે બધું સી હા સિક્રેટ રાખે છે.
અચ્છા તો આમાં એવું કહેવામાં આવે કે જીપીએસસીમાં આ તમારું ખાલી નામ અને મીન્સ તમારું કોડ નંબર જ લખેલો હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે એક્ઝામ હોય તમે એમાં ક્લિયર કરીને ઇન્ટરવ્યુ આલવા જાઓ તો એમાં એવું છે કે તમારી ફૂલ ઇન્ફોર્મેશન તમારા નામ સાથે તમાર કોડ સાથે ઈકન લખેલું એમના જોડે હોય છે કે સાહેબ શ્રી કે એમના જે હોય મેન એ રીતના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય છે.
હા એમાઈ ટાઈપ નું હોય હા અને જીપીએસસી તો કેવું કહી જ દે છે પેલે થી તમે કે જેવું ફોર્મ કરો ને એ ટાઈમે તમને કોડ આપવામાં આવે અને કોડ જ ખાલી અંદર જઈને તમને પૂછે કે વોટ ઇઝ યોર કોડ એટલે હવે ઈ કોડ ખાલી તમને જ ખબર હોય અને સામે કોડ નો એમને કોઈ રેફરન્સ ના હોય કે આ કોડ કોનો છે. ખાલી એ તમે જે કોડ બોલો એ કોડ અંદર નોટ કરી દે અને એ પ્રમાણે તમારું ઇન્ટરવ્યુ ના પર્ફોર્મન્સ પ્રમાણે તમને માર્ક્સ આપી દે. એટલે શું આમાં ટ્રાન્સપરન્સી જળવાઈ રે
અચ્છા તો આમાં કો મેચ જોયું છે કે ઘણી બધી એક્ઝામો હોય છે જે કે સિવિલ રિલેટેડ હોય છે આઈસીટી રિલેટેડ હોય છે એમાં અલગ અલગ અલગ બધામાં ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરી શકે અરયા કે ક્લાસ વન ટુમાં જ ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય ક્સ થ્રીમાં કન્ડક્ટ કરી શકાય ઇન્ટરવ્યુ જેમ કે આપડે એસોની ભરતી હોય છે કાંતો જુનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર હોય છે એવું બધું હોય છે એમાં કંડક થઈ શકે આ બધા ઇન્ટરવ્યુ
ના ના એમાં કેવું હોય છે કે કોઈ બી ક્લાસ થ્રી કે સુપર ક્લાસ થ્રી લેવલની હોય ને એક્ઝામ તો એમાં ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનો કોઈ ક્રાઈટેરિયા રાખેલું જ નથી ગવર્મેન્ટે ક્લાસ વન અને ક્લાસ ટુ કે જેની સેલરી હાઈ છે અને એક અધિકારી થી સમકક્ષ વર્ગને લગતી બધી જે જગ્યાઓ હોય એ જગ્યાઓમાં જ ઇન્ટરવ્યુ ની બાબતોનો ઉલ્લેખ થયો છે એટલે ક્લાસ અને ક્લાસ ટુ નું જ ખાલી તમને ઇન્ટરવ્યુ આવે એમાં કેવું કે પ્રિલિમ ક્લિયર કરો ક્લાસ ટુ માં અને ઇન્ટરવ્યુ આવે અને જયારે ક્લાસ વન હોય ને એમાં પ્રિલિમ્સ આવે ખાલી ક્લિયર કરવાની એના માર્ક્સ ના ગણાય પછી તમારે પ્રિમિયમ ક્લિયર કરવાલે મેન્સ માટે એલિજીિબલ થાવ મેન્સ તમારા સારા માર્ક ને મેરિટમાં તમે આવી જાવ તો પછી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે અને ઇન્ટરવ્યુમાં કોવોલિફાય થાવ તો ત્યાર બાદ મેન્સ અને ઇન્ટરવ્યુ એ બંને ના માર્ગ કમ્બાઇન કરીને નવું મેરિટ લીસ્ટ બનેને એ મુજબ તમને જોબ ફાળવવામાં આવે
એટલે આમાં મારા એક ફ્રેન્ડ સિલેક્ટ થઈ ગયો હતો તે એને પ્રિલિમ ક્લિયર કરી હતી પ્રિલયમસચે એ મેન્સ આપી હતી પછી મેન્સ અને પ્રિલિયમ ના કંડક્ટ એમાં કેવું હતું કે મે અને મેન્સ કર કાચ મેસ ના જ કર્યા હતા. અને મેઈન્સ પછી અમને ઇન્ટરવ્યુ તો આવું મેન્સમાં ઇન્ટરવ્યુ ડાયરેક્ટ ના મળી શકેના. હવે અમુક વાર મેં જોયું છે કે ડાયરેક્ટ ફિલમ્સ અને મેન્સના જ બંને કંડક્ટ થઈને તમાર મેરિટ બન્યા છે અને એમાં તમારા જે નામ આવ્ ધારો કે સાત જગ્યા લેવાની છે તો એના ત્રણ ગણા કરીને ચોત્રીસ જણા કીધું એમ કે ચાર ગણા પાંચ ગણા કરીને એટલા લીધા અને એમનું ઇન્ટરવ્યુ માટેમને બોલાયા છે. તમા રો ફ્રેન્ડ એવું કતો હતો કે એના ખાલી એકલા મેંન્સ ના કંડક ગેલા તો અમાં મેંન્સ ના . પ્રિલીમ અને મેસંને કંડક થાય ને કલાસ વન ટુમાં.
હા. ક્લાસ આમાં કેવું કે જો હવે નવું છે કે જગ્યાઓ હોય પ્રમાણે વર્ષથી વધારે એપ્લાય કરે છે બરોબર. ફ્ટેશન પ્રોસેસ બાબતે ક્લાસ થ્રીમાં પેલા પ્રિલિમ્સ જ હતી. હવે મેન્સ નો ક્રઇટેરિયા પણ નાખી દીધેલુ છે. એટલે પ્રિલિમ્સ અને જે ક્લિયર કરે એને મેઈન્સ પણ આપ પાની અને એ બેને કમ્બાઇન થઈ અને મેરિટ બને પણ આ માત્ર ક્લાસ પૂરતું જ છે ક્લાસ વન અને ક્લાસ ટુ નું તેમ જૂન છે.
ઓકે ક્લાસ વન અને ટુ નું તો જૂનું જ છે.
આજે આપડે જુન ખાલી ક્લાસ માટે એ બધી એમ